હલ્લો,
હા બોલો શું કેતા તા તમે,
બસ કઈ નહી જો કશુંક કઈ સબ્જેક્ટ નુ હતું એટલે હા હા હા લે શું કેવાય તો એનો ડિવિઝન પડશે મતલબ હવે બધાએ કોણે શું ચૂઝ કર્યું છે મેજર કર્યું છે માયનોર કર્યું છે એવી રીતે સબ્જેક્ટ બીજા, પણ છે, એનામાં પણ ચૂઝ કરવાનું હોય, એ પ્રમાણે પછી ડિવિઝન પડે.
બરાબર અમારે, અમારે કોલેજમાં છે ને સસ્પેમ્લેમ્સ બહુ મોટું કેમ્પસ છે., એની અંદર બી પછી સાત બિલ્ડિંગો છે અલગ અલગ આર્ટ્સ કોમર્સ સાયન્સ,
અચ્છા મતલબ બધું છે. અચ્છા, બધીજ ફિલ્ડ છે.,
હા અને એમાં બી સાયન્સ ને કોમર્સ વાળા ની વધારે,
અચ્છા,
અમારી જે બિલ્ડિંગ છે ને એમાં ખાલી બે જણ રેવા આવ્યા છે એમ, અને બી સી એ ત્રણ એમ, અને નીચેના ફ્લોર પર ઇન્જિનિયરિંગ કોપ્યુટર ઇન્જિનિયરિંગ,
હા અચ્છા,
સાયનસ વાડાનો
ઓકે
અને અમારે જ્યાં સાત દિવસ નો ઇન્ડક્શન પ્રોગ્રામ હતો ને તો એમાં કેવું કે કોલેજ ના જે ભી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે પછી, ફેકલ્ટીઓ છે, એમનું બધું ઇન્ટ્રોડક્શન ને એવું આપ્યું તું. અને હેલ ચેકઅપ કરાયો હતો. કે સ્ટુડન્ટને કોઈ આવી રીતે કોઈ મેજર પ્રોબ્લેમ નહી, મેડિકલ ઇશ્યુ તો નહિ ને એમ, હાલે સેમ્યા ચેકઅપને એવું બધું.
હા હ મારું તો કઈ એવું કઈ છે નહી હ મારે મતલબ હું એમ. કેવાય ને કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી મ તો નઈ. બટ ગુજરાત યુનિવર્સિટી એફિલટ કોલેજ છે એનામાં સ્ટડી કરું છું.
બરાબર
હા એટલે એ કઈક કે એનો કોઈ ખાસ એટલો કેમ્પસ છે નહી અને મારે પણ આમ તો રેગ્યુલર જવું, ના જવું એમ ઠીક છે એમ જતું રહેવાનું.
હમ બરાબર ના અમારે તો છે ને, યુનિ યુનિવર્સિટીમાં એટી ફાઈવ પર્સેન્ટ જ છે. એડ અટેન્ડન્સ બટ જો વધારે કઈ માર્કસ જોઈ હોય ને તો કોલેજ તરફ થી પંચાણું ટકા એટેન્ડન્સ હોવી જોઈએ નાઇટી ફાઇવ પરસેન્ટ. તો કેવું કે ઓટોમેટિક પેલા જે. લાસ્ટ એટલે જે લાસ્ટ ટાઈમ હોય ને, ફર્સ્ટ યર એન્ડિંગ હોય ને તો એમાં એકસો વીસ માંથી એસી ઉપર આવે, એના માટેનું કેવું એ લોકા એટેન્ડસ. છે, પછી કોઈ કોર્સ કર્યો હોય ઓનલાઈન. કા તો ગમે તે ડાન્સિંગનો સર્ટિફિકેટ હોય. મ્યુઝિકનું હોય, કોમ્પ્યુટર કોર્સનું હોય એ બધા સર્ટિફિકેટને એવું મૂકેને,
હ.
એના બી તમને કે પાંચ. આઠ એવા માર્ક્સ મળી ગાય કે તમારે આવી રીતે કંઈ ભી એવું કર્યું હોય ને તમે. તો બી અને કોઈ તમે ગામડામાં સેવા આપી હોય, કે એનું ભી કોઈ સર્ટિફિકેટ ફોટો એ ડેટ સાથે તો છે, ને એ ખાલી ઓનલાઈન કોલેજની જે, છે, ને વેબસાઇટ એની ઉપર અપલોડ કર દેવાન
ઓકે.
એનાભી માર્ક્સ મળે. હમને તો એટલે કેવું બધી રીત. બધી રીતે છે, ને બધું આમ સાબ
એટલે શું કેવાય ઈ છોટા એ મતલબ એવી રીતે થતું હોય કે એના પણ માર્ક્સમાં લઈ સ્ટુડન્ટસ ને મતલબ આ એમ થાય તો ભી હું આનામ પાર્ટિસિપેટ કરું હા. મીન્સ તમે શું કે, વધારેથી વધારે બધી એક્ટિવિટીમાં તમે પાર્ટ લઈ શકો.
અરે કેટલે સેલ્સ બી એટલા ચાલે છે, એક્ટિવિટીઓ એટલી.
હા, સારું કેહેવાય, આથી તમને એકદમ એવું ના રે કે, ભ મારે એ એટલી સ્ટડીજ કરવાની હશે, બીજી બધી એક્ટિવિટી પણ છે, માઇન્ડ પણ થોડું શું કે કામ રે અને સારું રે મજા આવે.
મારે આ નેક્સ્ટ મંથ છે ને
હ.
શિખર ક્લબ કરીને એક સેલ છે તો એમાં છે ને આપડે કેવું પેલું એડવેન્ચર ટુર ઉપર નઈ જતા. ટેન્ટ બાંધીને રેવાનું હોય ને એવી રીતે છે ને કે આખો એમને વર્ષમાં એક જ વાર એ પ્રોગ્રામ થાય.
અચ્છા.
તો એ છે ને કંડક્ટ કર્યો છે લોકાએ સોલ હજાર પાંચસો માં જ ખાલી એ ક્યાં આ ઉજ્જૈન ની એ સાઈડ નુ છે ને એરિયો ત્યાં આગળ કઈ ઘ નવ દિવસ ને આઠ રાતનુ. મિસ દસ દિવસ જેટલું વાંધો પણ હવે વિચાર એવો છે કે આપડ પેલું વરસ છે તો કોલેજને પેલા જોઈ લઈએ, શું પ્રોગ્રામ થાય છે, કેવી રીતે છે, પછી નેક્સ્ટ યર થી પાર્ટિસિપેટ કરીશું. જેમાં થાય એવું હોય એમાં કર દેવાનું.
હા, અને પાછું શું કેહેવાય કે આવું બધું જે એડવેન્ચર્સ ને એ બધું હોય એ કે એના મોસ્ટલી છે એ થોડોક કંપની રે ને તો વધારે સારું લાગે ગમે.
છે. એન. એસ. એસ છે, એમાં બી પાર્ટિસિપેટ કરવું હોય ને, એ બી જોરદાર છે.
હા, સારું કેવાય. ચાન્સ મળે છે, તો લઈ લેવું જોઈએ.
હા, એન. સી. સીમાં તો એકદમ કમ્પ્લીટ આર્મી જેવું સવારે કોલેજ જવાનું. પછી પેક. પ્રેક્ટિસ કરાવે આર્મી ને જે ટ્રેનિંગ ચાલતી હોય એ રીતે અને અમારા ક્લાસ મેડમ છે ને એ સ્પેશલ આર્મીન છે મૈન. હેડ તરીકે કેવાયને એને એવી રીતે. એ બધું શીખવાડે, પરેડ કરાવે.
અચ્છા.
હા, એવી રીતે. ને કેવું અને એ છે ને, એન. સી. સી નો કોર્સ છે ને, કંઈક લગભગ દોઢ કે, બે-બે વર્ષ જેટલો હોય છે, અને એ એની સાથે જે સર્ટિફિકેટ મળે ને, એ આપડે બહાર જયારે કોલેજ માંથી નીકળીએ ને તો એ એટલે તમારે ડાયરેક્ટ કોલેજ ની સ્ટડી કરીને, આર્મી જવું હોય ને, તો બી જોઈને થઈ શક શકાય કે હા ભાઈ આવી રીતે આ કોલેજ છે ને, ગવર્મેન્ટ કોલેજ યુનિવર્સિટી એસપી યુનિવર્સિટી એમાંથી આ કરેલું છે.
આઈ થિંક અ આવું આના સર્ટિફિકેટ મળતા હશે ને.
હા એ મળે એ ગ્રુપ, એ સર્ટિફિકેટ બી સર્ટિફિકેટ એવી રીતે તે છે ને બે ભાગ પડે છે.
તો ઈફ આપડે છે ને, કંપનીમાં મતલબ જોબ વોબ લેવા જઈએ હોય તે, રેઝયુમે પણ આઈ થિંક શાયદ એડ કરી શકીએ.
હા, એમાં બી ચાલે એટલે મારી સિસ્ટર છે ને એ પારૂલ માં જ છે વડોદરા. તો એને એવું જ કીધું છે કે, તમે છે ને કે, આવી રીતે કોલેજ જાાવને તો, સર્ટિફિકેટ જેટલા બને એટલા કલેક્ટ કરી દેવાના. એલે તમે જોબમાં જઓા તો કોઈ પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે બી કઈક જરૂર હોય.
હા. હા, એ મૂકી શકે, રેઝ્યુમમાં તમે આ એડ કરી શકો હ એનો. પેટ સારો પડે.
હા, અને અમારે તો સ્ટુડન્ટ માટે કેવું, અમે તો બીબી એ ના, બીસી એ ના ખરા સ્ટુડન્ટો. તો આ ગવર્મેન્ટ ખબર છે. પૈસા આપે છે, નવો સ્ટાર્ટઅપ કરવું હોય, એના માટે. એસ. એસ, આઈપી કરીને એક સેલસ છે, તો એમાં છે ને કેવું કોઈ સ્ટુડન્ટ નો યુનિક આઈડિયા હોય ને, તો એ ખાલી આપડણે કોલેજ સામે પ્રેઝન્ટ કરવાનો. એ કોલેજ વાળા ફેકલ્ટીઓને ગમે. તો એ ગવર્મેન્ટ તરફ જાય, અને ગવર્મેન્ટને જો ગમે ને તો જેટલા એમનાથી બન હોય ને, ઓછામાં-ઓછા પચાસ હજાર સુધી ની સહાય કરે. અને એ છે ને, ખાલી એ પૈસા તમે નવો જે સ્ટાર્ટઅપ કરો છો ને.
હા.
એમ જ લગાવવાના, અને જો ફરી બી જરૂર પડે ને, તો ફરી એપ્લાય કરીને.
ઓકે.
પાછું તમારે પૈસા જોઈતા હોય, લઈ શકાય એમ.
મતલબ એ તમારો શું કઈ આઈડિયા જોશે, એમને ગમશે કરશે તો પ્રમાણે. પ્રમાણે એમને ઇન્ટરેસ્ટ હશે કે, ના થોડું સારું છે આઈડિયા. તે એ પ્રમાણે એમનું ઇન્વેસ્ટ કરી શકે.
અમે લોકો હું જયારે લેવા ગઈ ને એમ.
હા.
તો મારું જેમને કાઉન્સેલિંગ કર્યું હતું ને, તો એ મેડમ એવું કીધું હતું. કે એક છોકરો જે છે ને, ટીવાય વાળો એને કાજુ કતરી ની એક નાની કેપ્સ્યુલ બનાવી હતી, જે આપડણે મેડિસિન્સ લઈએ ને ગોળીઓ ટાઈપ એવી કાજુ. ની એક કેપસ્યુલ બનાવી હતી તો, એની માટે બી એને પચાસ હજાર આપ્યા હતા ગવર્મેન્ટે.
કાજુ કતરી ની કેપ્સોલ.
હા.
થોડું યુનિક છે.
હા, અને પછી અમારે જયારે આ મીટિંગને એવું હતું ને, તો એક છોકરા એ એઆઈ ન જે નવા ટૂલ્સ આવે ને, એને લઈને આખી એક નવી એપ બનાવી હતી.
ઓકે.
એની એપ્લિકેશન તો કે તમારા ત્રણ વર્ષમાં તમારે જે જેટલા બી તમારા આઈડિયા આવે ને, તો કે બિંદાાસ અમારે સામે રજૂ. કરવાના. જો અમને ગમશે તો, અમે અપ્રુવ આપીને, ગવર્મેન્ટને આપીશું. અને એમને બી ઠીક લાગે તો આપશે પૈસા. અને એ કેવું અમે જયારે આઈડિયા એલે કહીયએ ને એમને. હ, ચાર-પાંચ જણ બેઠા હોય, એમના આઈડિયા કેહેવાનો બી. સારો લાગે તો, ગવર્મેન્ટ સુધી જાય.
હા, અચ્છા સારું કહેવાય.
હમ.
છે એ સારું છે. હા તો હવે. ફર્સ્ટ ઈયર હવે જોઉં છું થોડાક જ દિવસ થયા છે, ગમતું તો નથી. બટ હવે સ્ટડી તો કરવી પડશે.
કરી લેવાની.
હા. મારી ફ્રેન્ડે બી બી કોમ મા લીધું છે. એ બી કહેતી તી, કે કેવું અકાઉન્ટ ના શમ્સ જે અમારે આવતા ટેટમા ને એમાં. એવી જ ફોર્મ્યુલામાં આવે છે, પણ હવે આપણે તો બી કોમ લી ધું ને એટલે ખબર ના હોય
ના એટલે જ, એ જ. આપણે છે ને ઇલેવન ટ ટ્વેલ્થમાં ને એનામાં પહેલું જે અક કાઉન્ટ ને સ્ટેટમાં જે સમ કર્યા છે ને
એજ આવે છે. એજ મેથડ થી. મતલબ એમ કહેવાય ને કે પેરાબેઝ ચેપ્ટર્ઝ હશે ને એ રીત છે. એના પછી ધીમે-ધીમે સ્ટડી કરીશું. હા.
અમારે બી છે ને અત્યારે બી બી એ ને ઈકોનોમિક્સ નું જે આવતું તું ને એવું જ સેમ આવે છે. જોકે મેં જેન જોડથી ઇન્ફોર્મેશન લીધી તી ના સ્પેક કોલેજની એ દીદી એ બી મને એવું જ કીધું, કે આવું જ આવશે કે એમ. તમારા અગિયાર બાર નું જે બેજીક હોય ને ઈ.
મીન્સર છે ને એ જ હોય કે ભઈ બી બી એ છે તો બી બી એ માં મેન મેનેજમેન્ટ નું હોય છે. તો આપણે મતલબ શું કહેવાય તમે લોકો બી બી એ મતલબ ગુજરાતી માં બી બી એ કહેતા તા, ને અમે ઓસ સી એમ કહેતા તા ઈંગ્લીશમાં. મતલબ ઈજ આખું રિલેટેડ હે. હા ઓ સી હા એજ. અને ઈકોનું જ રિલેટેડ થોડુંક વધારે તમને સ્ટડી કરાવતા હશે. અને અમારે મેઈન શું કહેવાય એમ કહેવાય ને કે અકાઉન્ટ્સ છે મેઈન સબ્જેક્ટ તમને એમ સ્ટેટ અને અકાઉન્ટ્સ નું વધારે નોલેજ હોય એનામાં. એની-એની સ્ટડીઝ કરાવે.
બરાબર. ના અમાર કોલેજમાં છે ને બધ ધું છે મોસ્ટ ઓફ. જીમ બી છે, સ્પોર્ટ છે, એસ સી, એન એસ એસ બધા ચાલે છે.
સારું કહેવાય. હુ ફરી દેવાનું હોય સ પાર્ટિસિપેટ મન તો કાંઈક ખાસ એટલો